ડેફિનેટલી તો સર તમામે અમુક એઆઈ પ્લેટફોર્મ ઘણા બધા છે. તો અમુક પ્લેટફોર્મ રેકમેન્ડ કરી શકો સ્પેશ્યયલી ફોર અવર ફાર્મર સેક્ટર કે તમે આ પ્લેટફોર્મનો યુઝ કરી અને તેના થ્રુ આ રીતે ગાઈડન્સ કે માર્ગદર્શન મેળ્યું.
ગૂગલ જેમીનાઈ છે અને છે એ સારા છે એમાં સ મતલબ સચોટ માર્ગદર્શન આપે છે તો એ પ્લેફોર્મ ન તમે યુ
અ સર હવે વાત કરીએ આપણે અ ગ્રીન હાઉસ અને પ્રોટેક્ટેડ કલ્ટિવેશન.
જયારે આપણે સ્માર્ટ ફાર્મિંગ કે મોડેલ ફાર્મિંગ ની વાત કરીએ. કોઈ પણ માણસ ના મગજમાં પહેલું દ્રશ્ય આવે તો ગ્રીન તો અ સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે ગ્રીનહાઉસ માટે કે ગ્રીનહાઉસની જરૂર શા માટે? જો આપડે ઓપન અ ફિલ્ડમાં, વગર ખર્ચે કોઈ પાક ઉગાડી શકતા હોય તો એ જ પાકને રોકાણ કરી અને ગ્રીન હાઉસમાં ઉગડવાનો શું મત
ગ્રીન હાઉસમાં વાનો એક સૌથી મોટો ફાયદો રહે છે કે એમાં તમે તમારા ટેમ્પરેચરને થોડું ઘણું કંટ્રોલ કરી શકો છો. અને જે બાકી જે પેસ્ટ આવતી હોય છે એને તમે એસી ટકા રો આવે કે આવે તો એ તે પાકને તમારા જમીનમાં બગાડી શકે મતલબ બહાર ઓપન ફિલ્ડમાં હોય તો બગાડી શકે છે. પણ તમે પ્રોટેક્ટેડ કરો તો એ તમને આમ પ્રોટેક્શન મળતું હોય છે. તો અને પ્લસ એમાં તમે હાઈ વેલ્યુ ક્રોપ્સ કરી શકો છો. જે બજાર કરતા બે થી ત્રણ ગણા ભાવે વેચાઈ શકે છે અને પ્લસ ઓપન ફિલ્ડમાં તમે આટલું ઉત્પાદન મળે છે એનાથી પ્રોટેક્ટેડ કલ્ટીવેશનમાં સારું ઉત્પાદન મળે. તો એ રીતે તમે એના માટે તમે પ્રોટેક્ટેડ કલ્ટીવેશન કરી શકો છો.
મતલબ મુખ્ય કા અ ફાયદો આપણેે જો કહી શકાય તો એ છે કે એક તમને નામ જ પ્રોટેકટેડ કલ્ટિવેશન. મતલબ કે વાતાવરણના લીધે જે નુકસાન છે. કે જે મોટું રિસ્ક ફેક્ટર છે ખેતી કરવાવામાં કે ગમે ત્યારે વરસા સાદ આવે છે, ગમે ત્યારે અ વાવાઝોડું આવી શકે તો એનાથી બચવા માટે આપણે ગ્રીન હાઉસ કરી શકાય. સર ગ્રીન હાઉસ કરવા માટે અ એવરેજ કેટલા રોકાણની જરૂર પડે છે?
હવે ગ્રીનહાઉસમાં અલગ અલગ સ્ટ્રક્ચર હોય છે. નેટ હાઉસ હોય, લી હાઉસ હોય છે. નેટ હાઉસ બનાવવા માટે તમારે પંદરથી વીસ લાખનો ખર્ચો થાય છે. અને જે પ્રોટેક્ટડ મતલબ બની આવશે. તે બનાવવા માટે પિસ્તાળીસથી પચાસ લાખનો ખર્ચો થઈ શકે છે. પણ અત્યારે ગવર્મેન્ટ અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ તમને અ પેલું આપે છે, સબસીડી આપે છે. તો તેમાં પચાસથી સાઈઠ ટકા સબસીડી મળે છે. એટલે અડધો ખર્ચો તમારો થઈ શકે છે. પ્લસ બેંક લોન બી મળે છે. તો એ તમે કરી શકો છો એ રીતે મતલબ અ નેટ હાઉસ બનાવવા માટે પંદરથી ત્રીસ લાખ અને પોલી હાઉસ માટે પિસ્તાળીસથી પચાસ લાખનો ખર્ચો થઈ શકે એક એકરમાં
ઓકે. સર તો રોકાણ તો સમજી શકાય છે. ચલો કે ફાર્મર અ પોતાની રીતે ગવર્મેન્ટ પણ બોઉ સારો બેનિફિટ આપે છે એના માટે. પણ એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે જે ખેડૂતે ગ્રીન હાઉસ કરતા પેલા મગજમાં જરૂર થી ધ્યાનમાં રાખવી જોઈએ.
એક તો તમે કયા પાક કરો છો? ધારો કે તમે નોર્મલ પાક કરવાનો છો તો એ એમાં માં જ કરવા જોઈએ પછી ગ્રીનહાઉસમાં કરવાનો કોઈ મતલબ નથી. એ સમજવું જોઈએ પ્લસ એનું માર્કેટ સમજવું જોઈએ પ્લસ તમે જે કરો છો એ ક્રોપ તમે એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે ધારો કે તમે પંદર લાખ ખર્ચ્યા તો એ ઇન્વેસ્ટમેન્ટ તમને કેટલા ટાઈમ પછી મળશે એ તમારે વિચારવું જોઈએ અને પછી જ તમારે ગ્રીન હાઉસ કે બનાવું કે નહી એનું લું
નોર્મલી સર ગ્રીન હાઉસમાં જે આરઓઆઈ હોય છે રિટન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેટલા સમય પછી પ્રોફિટેબલ બનતું હોય છે?
જો તમે નેટ હાઉસ બનાવો તો એક થી દોઢ વર્ષની અંદર તમારું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઈ શકે છે જો તમે તમારા જે છે એને ફૂલ પોટેન્શિયલમાં લો હતો. સારી રીતે કરો એનું મેનેજમેન્ટ કરો તો. તમે એમાં બી કરીને જો તમારા રોગ આવી જાય થાય તો એ ટાઈમ પણ લાગી.
હમ. અ મુખ્ય ઘણા બધા પ્રકાર હોય છે ગ્રીન હાઉસમાં પણ આપણેે અ જે ગ્રોબેક થ્રુ જે કલ્ટિવેશન કરવામાં આવે છે જો એની વાત કરી તો એમાં મેન હોય છે મીડિયા કે એમાં કયું કં મપોઝશન મીડિયા ન બેસ્ટ માનવામાં આવે છે?
લોકો મીડિયા માટે સૌથી પેલા તો કોકોપીટ હોય છે વર્મિક લઈટ અને પરલાઈટ આ ત્રણ નો થ્રી જેમ વન જેમ વન નો રેશિયો તમે યુઝ કરી શકો છો અને આ સૌથી બેસ્ટ છે પણ જો તમારે વર્મિકુલાઇટ ના યુઝ કરવું હોય તો પર લટ અને કોકોપી મીડિયા યુઝ કરી શકો છો.
એ તો મેઈનલી આપે કહી શકાય કોકોપીટ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. કોકોપીટ ને યુઝ કરતા પહેલા કઈ કઈ બાબતો નું ધ્યાન રાખો?
એક તો કોકોપીટ ના એસી હાઈ ના હોવા જોઈએ અ મતલબ ધારો કે હાઈ ઇસી હશે તો એને તમારે આરોના પાણીથી એને વોશ કરીને યુઝ કરવું જોઈએ જેથી એમાંના જે હાય મતલબ અમુક જે હેવી મેટર છે એ બધા નીકળી જાય જેથી તમારા ક્રોપ રો કરવામાં ઈઝી
ઓકે. અ આ મીડિયા જે આપણેે બનાવી છીએ કેટલું મહત્વપૂર્ણ છે આ ગ્રીન હાઉસ વા રાખા સ્ટ્રકચરમાં?
એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એ તમારું જે ખાતા તમે આપશો જે પાણી આપશો એ બધું હોલ્ડ કરી રાખશે અને છોડને આપશે. તો એક તો એ મીડિયા કરાયેલા જ હોવું જોઈએ એમાં કોઈ પણ ફંગલ્ કે એવું ના હોવું જોઈએ જેથી તમારો પ્રોપ ને નુકસાની પહોંચાડી શકે. તો મીડિયા ને સ્ટરેલાઇ કરવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે મીડિયા તમારાોકનો પચાસ ટકા ભાગ તો મીડિયા ભજવે છે ભજવે છે કે મીડિયા કેટલું સારું છે.
ઓકે. ત્યારબદ જે ખાતર આપણે ઓપન ફિલ્ડમાં આપતા હોય છે એજ રીતે શડ્યુલ હોય છે કે આપડણે થોડુંક વધારે ધ્યાન આપ
જો તમે અ કોકોપીટમાં ખાતર આપો તો એ તમારા ઈસી પ્રમાણે છે છોડના ઈસી પ્રમાણે ધારો કે કોઈ છોડ નાનો હોય તો એને બની સ ના ખાતર ની જરૂર હોય છે. પછી જેમ જેમ મોટર થતો જાય એમ પાણીના સાથે વોટર સોલબલ ખાતર તમે નાખો અને એને ચેક કરી પીએચ અને ઈસી મીટરથી ચેક કરી અને આખવું જોઈએ ધારો કે કોઈ ચોર બે મહિના ન થાય તો અમુક છો ને બે બે ની જરૂર હોત તો એ માપીને એટું ખાતર આપ
અ પિયત ની જો વાત કરીએ તો ગ્રીન હાઉસ માં જેમ આપડણે કીધું કે ઓછા પાણી ની જરૂર પડશે હોશેર તો એમાં બી ડ્રીપ ઇરીિગેશન સુટેબલ છે કે કઈ માટે
એમાં એક એરો ટપર સિસ્ટમ આવે છે ડ્રોબેકમાં તમે યુઝ કરો તો એ છે કે એમાં તમારે ધારો કે એક કલાક માં બે લીટર ની કેપસિટી નો એક ડ્રીપર આવે તો એમાં બે લીટર જ પાણી જશે તો આખા જે તમારું ફામ છે એમાંધ જગ્યાએ બે લીટર જ પાણી જશે એવું નહીં કે અહિયાં બે લીટર ગયું પાછળ ચાર લીટર ગયું તો એ રીતે તમે એક એરો ટ્રીપર સિસ્ટમ આવે છે ગ બેકમાં એ કરી શકો છો અને એમાંથી તમારું હારે બધાને સરખુંશે તો ગ્રોથ બધા ન યુનિફોર્મ ગ્રોથ થશે અને સારું પ્રોડક્શન આવી શકે
ઓકે અને જે આપણે કીધું ડ્રીપ ઇરિગેશન ની વાત કરી અ સાથે સાથે પાણીનું ઈસી અને પીએચ જે તમે કીધું કે મેટર કરે છે તો એના માટે ઈસી પીએચ ટાઈમ ટુ ટાઈમ એને મેજરમેન્ટ કરવું પડે છે કે કઈ રતે
એ તમારે ખાતર આપતા પેલા રોજ ચેક કરવું પડે છે ધારો કે તમે ખાતર આપ્યું તો એના પહેલા સી અને પીએચ કરવું જરૂરી છે. પીએચ જો પાચ થી ઉપર હશે તો જે એની ન્યુટ્રીન્ટ અવેલેબિલિટી છે એ ઘટી શકે છે તો તમારે પાંચ પોઈન્ટ પાંચ થી છ પોઈન્ટ પાંચ નું પીચ રાખવું બહુ જરૂરી છે.
સર એને મેન્ટેન કરવા માટે શું કરી શકાય પાણીના
ઈસી ને તો એક તમારે પોસિબલ હોય તો લો ઈસી નું પાણી જઝીરો પોઈન્ટ એટ નું પાણી એક તો ચેક કર દું છે પાણી નસી અગર એનાથી વધારે હોય તો આર નું પાણી તમે કરીશ. સિસ્ટમ યુઝ કરી શકો છો જેથી પાણીના એસી ઓટોમેટિક ડાઉન થઈ જાય પછી તમે એમાં વોટર સબલ ખાતર નાખી ને એ પાણી ના એસી વધારી શકો. અને તમાર જે છો ના સ્ટેજ પ્રમાણે કયું ખાતર છે એ નાખીને આપી શકો
ઓકે તો પૂરી આપડે કહી શકાય કે ઓટો ઓટોમેટિક સિસ્ટમ છે કે જે તમારે એક વખત સેટ કરી દો પછી ઘણા લોકોને એવું હોય છે કે ગ્રીન હાઉસ માં એક વખત સિસ્ટમ આપડે બિલ્ડ કરી દું પછી આપડે એને સમય આપવાની જરૂર નથી શું વા સાચું છે.
એમાં એવું છે કે અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે. અ તમે ધારો કે પાણી ઓટોમેશન સિસ્ટમ આવી ગઈ છે. અ ખાતર બાયને મિક્સ કરી દીધા ટેન્ટમાં એ મશીન પ્લાન્ટને એમાં ઇનપુટ નાખી દીધા કે આઠ લખ પૂટ છોડને જરૂર છે. તો એ મશીન ઓટોમેટિક જે આપનું સ્ટોક સોલ્યુશન છે. એમાંથી ખાતર પાણીમાં મિક્સ કરશે અને પીજ પણ એ પીજ હોય એરી જેટલું એસિડ જે મિક્સ કરવાનું છે મિક્સ કરશે. એટલું એનું ડિઝાયડ ઈસીપીએચ છે. એ રહી અને છોડને આપી દેશે તો આ એક ઓટોમેશન સેક્ટર છે તો. ફટલી કહી શકાય કે ઓટોમેશન થવાથી ઈઝી બની ગયું છે.
હા ડેફિનેટલી નવ હવે વાત કરીએ આપણે મેઈઇન વસ્તુ કે પેસ્ટ અને ડિઝીઝ રોગ અને જીવાત ગ્રીન હાઉસ માં અ આવતા નથી. સુઆ વાત સાાયચી જ
હ આ વાત ખરેખર સાચી નથી કારણ કે જો. એવું નથી કે આવે એસી ટકા નથી આવતા પણ જો તમે મેનેજ ના કરો. તો આવી જાય છે અને જે ફેલાવો છે એ દસ દસ ટકા વધારો ફેલાવો થાય છે કારણ કે એક તો એમાં શું છે કે ભેજવાળું વાતાવરણ રહે છેટ હાઉસમાં તમે ટેમ્પરેચર એટલે એનો ફેલાવો ઝડપ થી થાય જાય. એટલે એને અ મેન્ટેન કરવું પછી હાર્ડ બની જતું હોય છે. એટલે એવું નથી કે આવતા નથી એક વાર આવી ગયા પછી એને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે.
ઓ મે બી જે સોલ બોન્